હ અરે હું પણ મજામાં છું, તું બોલ ઘ દિવ પછી ફોન કર્યો ને. બસ. આ હજા તમે કધું ક તો વાતો કેવું જાણ છે. હા હા હ. તો અત્યારે ઓફિસે છે કે ઘરે? હમ ઘરે છ હું અત્યારે ઓફિસમાં બેસીલો છું બસ હમણાં.
હું તો દુકાન બંધ કરીને ઘરે આવ છું, આજે પણ મોડું થઈ ગયું હતું. તમારો તો બિઝનેસ છે ને એટલે સાન લોકો નથી.
એ તો છે ભાઈ લોકો ક છે પસા પાછ જ. એ જો નથી, એતો સાચું જોવું. પણ હું તો ક્યારેક વિચારું છું કે નોકરી છોડીને કઈ પોતાનું શું કરે.
અરે વા અર્ચના એવો વિચાર કેમ હ્યો?
એટ ચાર પાંસ વર્ષથી છે મેં એક જ કંપનીમાં કામ કરું છું. સવા નવ વાગે જવું ને સાંજે સાત વાગે આવું. મહિનાના અંત પગાર મળ્યા બસ. બે હજાર બી ચાર ચાર હજાર. અને બી રજા રવિવારે નહી આપે, સોમ થી શુકર માં આપે. લાગે છે કે, આખો આખી જિંદગી આ બીજાને સપનું પૂરું કરી રહ્યો છું. એવા ઘણા લોકો મનમાં આવે છે, બને. જેટ સર લાગે છે, ઈટલું નથી. એ તો ખબર છે. પણ હું તો સાચું. સારું કમાવ છું.
કમાઈ દેખાય છે, પણ કોઈને મહેનત નઈ દેખાય ને, સિક્કા ના કેવા બે પહેલું હોય છે. એક દિવસ કો ઘઈવ લાઈન, એટલી બધી લાગેલી હોય, બીજા દિવસ આખો બીજા દેશ કોઈ ઘડાગર ન હોય. હા, એ વાતો તો સારી છે, અને મન મહિનાના અંતમાં કમ જાયને, પગાર આપવાનો. ભ ભલે પણ ધંધો થયો નહી હોય, પણ ઘ આપ જે કર્મચારી હોય, એ લોકોને પગાર તો આખું આપવું પડે ને.
અમારી નોકરી ઓછામાં ઓછી એટલે દર મહિના, દર મહિના પગાર સમયસર આવી જાય છે. બસ એ જ સૌથી મોટો ફાયદો છે, સિક્યોરિટી. ક્યારેક બેસે. બોસની સ્વભાવ ખૂબ ખરાબ લાગે ને, તો એ એટલું બધું ખીજવાય ને, બહુ ખીજવાય.
અમારા વર્ષમાં તો બિઝને બોસ નથી, પણ ઘણા બોસ બની જાય છે. એક એવી રીતે જો અમે ખરાક ખોરાક ગુસ્સો થઈ જાય, તો આખો દિવસ તેને સમજાવવો પડે, એ તો ખરાબ રિવ્યુ.
પછી કોઈ એમ કે, તમારી દુકાનમાં પચાસ રૂપિયા ની છે, ચાલીસ રૂપિયા ની છે. એ બધું સમજાવવું પડે કે. વસ્તુ અલગ અલગ હોય છે, ક્વલિટી હોય છે, કેમ કે અત્યારે કે. બહુ બધી ફ્રોડ કંપનીઓ બી છે, આ બધું સામાન બનાવીને તે લોકો ઓછામાં વહે છે ને, અમારું કેવું બધું સમજાવવું પડે.
આ વાત તો સાચી કીધી.
પણ મને એવું લાગે છે, બિઝનેસ માં પૈસાથી કોઈ લિમિટ નથી.
હા, એ વાત તો એલ સાચી. મતલબ સમજીયું ને, મે જો
ના એવું જ છું, બંને
એ વાત સાચી ક્યારેક વિચાર જ નહી, આ કેમકે એ તો કે બધું અમારા જે બોસ એ લોકો વિચાર કરે, એમને આ બધું ધ્યાનમાં નહીં આવે. લોકો સોશિલ મીડિયા પર પ સફળતા બતાવે છે, સફતા નથી બ સાચું છે રોજ કોઈને કોઈ ખવડો ગમાય છે ખવડો ગમાય છે.
સાચું છે રોજ કોઈને પણ હું કોઈ નથી હું કઈ નથી કેતો કે, પેલા પાંચ વર્ષ તાં મહેનત કરીને એ તેમ.
એટલે સોશિયલ મીડિયા જોઈને નિર્ણય નહી લેવા, લેવો જોઈએ. એ પણ જે તો બહુ લાગે છે, પણ સુરતમાં બે વર્ષ નોકરી કરી હતી. થોડા પૈસા મને બી એવું જ થયું હતું કેમ કે મેં બી બે ત જગ- તપાસ કરી નોકરી એ પછી લેહી, પછી એક જગ્યા લે ત થોડા પૈસા બચાવ માર્કેટ સમજ પછી ધીમે ધીમે શું વાત કરી.
પડું પડ્યું ના તો
અરે ના યાર પેલા પ્લેન બનાવ્યો પછી હા એ રપત ગ સિકન તો વીસ તો લેવો પડે યાર, સમજદારી આંખ બંધ કરીને નઈ ચાલે ને. આવવાને બહ ગમી. કારણ કે ઓછામાંલીધેલો નિર્ણય કોઈ કોઈ દિવસ સાચો નહી થાય કોઈ વાર બહુ મોું નુકસાન બી થઈ જાય.
મારી સૌથી મોટી ચિંતા પરિવાર છે.
એ તો બધાની હોય છે. હા એ તો છે ને. કેમ કીધો ને મારે પણ એ ચિંતા બહુ ખાય કેમ કધ ઘરની ઈ એમ આઈ. મમ્મી પપ્પાની જવાબદારી, એટલે નોકરી છોડવાનું વિચાર નહી આવે મને, કે મે વિચાર એમ કરો કે જો મેં ત્યા નોકરી છોડી દીધી. તો મારો ધંધો નહીં ચાાલ્યો પછી પાછળથી મારા ઘરનું આ બધું કોણ જોશે. એ છે મ્ મમ્મી પપ્પા એ જવા જ એ વાત તો સાચી એ જે કાર છે દરેક માણસ પોતાના રસ્તો પોકારની પરિથિતિ અમારા પાછી થ જોઈએ. એટલે બધા માટે બિઝનેસ જે સાચો રાસ્તો નથી. બિલકુલ નહી યાર, કોઈ મોટે એ કોઈ બિઝનેસમેન આજની વાતો થી મારી વિચાર રીતે વિચાર બદલાય ગયા છે. હા હજુ તો વાત શરૂઆત થઈ છે, યર આગળ તો ન ઘણું બધું બાકી છે, - તો ચાલ આ આપડે લઈને બેસીએ, આજે લાંબી વાત કરીએ.
હા હું પણ અત્યારે ચાલી આવ બે મિનિટ બે પાંચ મિનિટ પછી આપણે વાત આગળ કરીએ.
ચોક્કસ ચાલની. હા મારીને ફોન કરું કામ કરતા પછી આપે દ થઈ ગ પાચ ફોન કરુ -
ઠીક છે, સાહેબ.
હલો, હા, બોલ, ચા પીલી. હા, ચા પી ગરમ ચાલે, બેસી હતો.
અમારી વાત મે ચાલ, અત્યારે વાત કરી.
સરસ તો બોલ, તને સૌથી વધારે શું ગમે છે?
એટલે આ ધંધો છે, તેને શું વધારે ગમે છે? હમ, ધંધામાં તો એવું છે ને. કોઈ વાત બહુ ગમી જાય, કોઈ વાર તો કંટાાલ આવી જાય, કે ખરેખર આવું જ થાય છે.
મારા માટે સૌથી મોટો ફાયદો છે ને, દર મહિને પગાર આવે છે, પએફ કપાય છે ક્યારેક બોનસ પણ મળે છે, એટલે ઘનું ખર્ચ ખર્ચાનું તે શું કે, આપડું સરળ રીતે ચાલી જાય છે.
એ વાત સાચી છે, પણ બિઝનેસમાં દર મહિને કેટલું આવક થાય છે? શું છે? કેટલું માલ આવ્યો છે, કેટલું ગીવ છે, એ બધું જોવું પડે.
જોબમાં. હું એટલે મારે કેવું પપ્પા હંમેશા એક વાત કહેતા હતા. સરકારી હો, કે પ્રાઇવેટ નોકરી સુરક્ષા
હ જ. મારા પપ્પા તો એકદમ વિરુદ્ધ કેતા.
કે પોતાનું કામ થાય ને, તોધ સીધ લાભ આપે છે. એ તો સાચી વાત છે. પણ ઘરમાં બધાના અલગ-અલગ વિચારો હોય છે ને. મોટા મમ્મી ના અલગ, પપ્પા ના અલગ. હું એ બધું ખોટ પણ નથી. તો તું એ બિઝનેસમાં સૌથી મુશ્કેલી આજ સુધી શું લાગી જશે તને?
આજ સુધી તો છે ને, મને કોઈ વાતો એવો ગ્રાહક આવી જાય ને ના વિશ્વાસ જીતો ને, કેમ કે કોઈ દુકાન કોઈ દુકાન ખોલીને સરજ છે, પણ લોકો વારંવાર પાછા આવે. એ મુશ્કેલી છે, કેમ કે વાર કે કોઈ ઘર આજે આવે. કઈ ગઈકાલે ન અને જે ઘક દર વખત આવે ને. એ ઘણા કોઈ દિવસે તૂટવું નહી જોઈએ, એનું બહુ સારી રીતે સા સાચવીને રાખવું પડે, કેમ કે તે ગ્રાહક છે ને, એયા પણ દસ ઘડાક ને લાવે છે. એમ કેસે કે એમને આના પાછે બહુ વર્ષથી લેવો છું, એ
છે. એટલે ફક્ત સસ્તો ભાવ વેચીને કામ નથી ચાલતું. બિલકુલ નહી, સારી સાર સારી વાતો. સમયસર કામ હોય, એક
તોવ નહી ચાલે.
અમારે ઓફિસમાં પણ એવું જ છે, કર્મચારી સમયસરને સમયસર અને જવાબદારી કામ કરે, એટલે પ્રમોશન મળી જાય છે.
એટલે તો સફળતા નિમ બંને જગ્યા છે, પણમા પ્રમાણ મહેનત
પણ એક વાત ખરું. કક એવું લાગ્યું છે કે આટલી મહેનત કરું છું, છતાં પગ પગાર મોટો મોટો ફરક પડે છે.
આજ જગ્યાએ બિઝનેસ અલગ પડી જાય છે. જો આ યોગ નિર્ણય લેવો હોય ને તો આપડે ઝડપથી વાત વિ વિચાર કરવો પડે છે.
પણ સાથે જોખમ પણ વધે ને.
એ વાત તો સાચી, પણ એ જોખમ તો આપણે લેવું જ પડે ને ધ ધંધો લઈને બેઠા છે એટલે જોખમ લેવું જ પડે.
તો ક્યારેક ક્યારે બહુ મોટું નુકસાન થયું છે આજ સુધી પાંચ વર્ષમાં.
નુકસાન તો થિયા કરે યાર.
સાચું થયેલું, તો તું ક્યારે કેતો નથી. સુરત એક જ